હેલો કેમ છો મજામાં ને.
હા બધા મજામાં તમે કેમ છો.
મજામાં આજે હું ખુબ જ રસપ્રદ વાત કરવા જઈ રહ્યો હતી જેના ટોપિક છે રમત ગમત અને તંદુરસ્ત. રમત આપણા જીવનમાં ખુબ જ મહત્વપૂર્ણ ભાગ છે. રમત રમત ગમત માત્ર સમય પસાર કરવાનું સાધન નથી. થી પરંતુ તે આપણા જીવનને સારી આપણું પરંતુ તે આપણને શારીરિક માનસિક અને સામાજિક રીતે મજબૂત બનાવે છે. આજના વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિ એ પોતાનું તંદુરસ્ત રહેવું એ ખુબ જ જરૂરી છે અને તંદુરસ્તી જાળવાનું શ્રેષ્ઠ માર્ગ એક રમત ગમત જ મને તો લાગે છે. એક જૂની કહેવત છે કે પહેલું સુખ તો જાતે નરિયા જો આપણું શરીર સ્વસ્થ હશે તો જ આપણે પણ અભ્યાસ નોકરી અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થઈ શકશું. રમત ગમત શરીરને મજબૂત બનાવે છે અને મનને પણ પ્રસન્ન રાખે છે. આજના સમયમાં ઘણા લોક કો આખો દિવસ બેઠા રહીને કામ કરે છે વિદ્યાર્થીઓ અભ્યાસ ત્યાં વ્યસ્ત રહે છે અને ઘણા લોકો પોતાના સમયે નો મોટો ભાગ મો ફોનમાં અને અન્ય સાધનોમાં પસાર કરે છે. પરિણામે શરીરની હલનચલન ઓછી થાય છે અને અનેક પ્રકારની તકલીફ ઊભી થાય છે આજ થી દરરોજ થોડો સમય રમતગમત માટે કાઢવો જરૂરી છે. આજકાલના વિદ્યાર્થીઓ ઓનલાઈન ગેમ ઈ-ગેમ્સ જેવી આ જેનો આ રમવામાં ઉપયોગ વધારે કરે છે જેના કારણે તેઓ પોતાના ઘરથી બહાર જ નથી નીકળતા. અને ઘરમાંથી બહાર નહીં નીકળે તેના માટે તે લોકોને ફોર્સફુલી મતલબ તે લોકોને જબરજસ્તી બહાર આ ક્રિકેટ રમવા અને એવું મોકલવામાં આવે છે. અને તે લોકો મોબાઈલમાં જ આ ચોવીસ કલાક લાગવા આ મતલબ આ મોબાઈલનો વધારે ઉપયોગ કરવાથી તેઓની હેલ્થ પર પણ ઘણી બધી અસર પડે છે તેઓને અનેક બીમારી જેમ કે હાર્ટ એટેક વગેરે જેવી હાર્ટ અટેક જેવી બીમારી એ લોકોને સરળતાથી થઈ શકે છે અને આજકાલ યુવાન પેઢીઓ પણ આજકાલની યુવા પેઢીઓ પણ ઓફિસે આ કોમ્પ્યુટરની સામે આખો આખો દિવસ બેસી રહે છે. જેના કારણે તે લોકોની હલનચલન માત્ર ખૂબ જ ઓછી નામ પૂરતી રહે છે જેના કારણે હલનચલન ઓછી હોવાના કારણે તે લોકોને પણ ખૂબ જ ગંભીર બીમારીઓ જેવી કે પ્રેશર, પછી હાર્ટ એટેક, અ શ્વાસ લેવામાં તકલીફ પડે વગેરે વગેરે જેવી અનેક બીમારીઓ થઈ શકે છે, જેના કારણે મને એવું લાગે છે કે ડેઇલી આપણે થોડો સમય રમતગમતને પણ આપવો જોઈએ. તમારે શું માનવું છે?
હા, મારે પણ એ જ માનવું છે કે રમતગમતને ખૂબ સમય આપવો જોઈએ. આજના આધુનિક યુગમાં આ લોકો રમતગમતને વધુ માનતા નથી, પણ આપડે.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
હમ્મ એજ કરવું છે કે રમતગમત ખૂબ જ વધારે રમવું જોઈએ. માં રમતગમત. અ સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય એ સા સાચી સંપત્તિ છે. આ એ કહેવા કહેવામાં આ આપણે. યાદ રાખવું જોઈએ. જીવનમાં પૈસા, પ્રતિષ્ઠા, ફળતા ત્યારે જ અર્થપૂર્ણ બને છે, જ્યારે આપણું શરીર અને મન સ્વસ્થ હોય. તંદુરસ્ત. તંદુરસ્ત રહેવા માટે રમતગમત મહત્વ ખૂબ જ વધારે છે. રમ રમતગમત માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સેતીશ શારીરિક અને માનસિક, સામાજિક વિકાસનું શક્તિશાળી માધ્યમ છે એવી. નિયમિત રમત રમવાથી શરીર મજબૂત બને છે. હૃદય અને ફેફસા સારી રીતે કાર્ય કરે છે. આ હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે તેમજ રોગપ્રતિ શરીર શક્તિ આજના સમયમાં મોટા ભાગના લોકો મોબાઈલ મોબાઈલ અને કમ્પ્યુટર વધુ વધુ સમય વી વિતાવે છે, તેના કારણે શરીર શરીર પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે. અસ્ત સ્થૂળતા, અ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર આવે હૃદય ના રોગ જેવી સમસ્યા વધી રહી છે જો આપણે આ દરરોજ ઓછામાં ઓછી સીઝથી. કસરત ન કરે તો ઘણા આવા રોગો બ ચી શકે છે. રમત ગમત માન માનસિક સ્વસ્થતા માટે પણ ખુબ જ ઉપયોગી છે. તે એ તણાવ ઘટાડે છે, આત્મવિશ્વાસ વધારે છે. એકાગ્રતા સુધારે છે. જીવનમાં શી શિષ્ટ સમયપલન અને સહન શક્તિ તથા ટીમ ભાવનાનો વિકાસ કરે છે. જીત અને હાર બંને સમાન ભાવનાથી સ્વીકારવાની પ્રેરણા પણ રમત ગમત થી મળે છે. વિદ્યાર્થીઓ માટે રમત-ગમત ખૂબ જ જરૂરી છે. નિયમિત સર રમવાથી યા યાદશક્તિ વધે છે. અભ્યાસક્રમ યાદ કેન્દ્રિત અને કરવામાં મદદ કરે છે. વ્યક્તિએ વ્યક્તિત્વને સર્વગ વિકાસ થાય છે. આ આપણા દેશના ક્રી ક્રિકેટ, કબડ્ડી, ખોખો, હોકી, ફુટબોલ, બેડમિન્ટન વોલીબોલ, એથલીટ જેવી અનેક રમતો લોકપ્રિય અ છે. દરેક યુવાનોને પોતાની પસંદગીની કોઈ એક રમતને જીવનનો ભાગ બનાવે. બનાવી જોઈએ મિત્રો સારી તંદુરસ્તી માટે માત્ર રમત ગમતની પૂરતી નથી. સંતુલિત આહાર પૂરતી નથી, નિયમિત હા પેલું પણ કરવું જોઈએ. કસરત પણ કરવું જોઈએ. અને જેના લીધે મન પણ સ્વસ્થ રહે, અને તંદુરસ્તી પણ સ્વસ્થ રહે. આજના આ દનિકમાં લોકોનું જીવન વ્યસ્ત અને બની ગયું છે. કલાકો સુધી મોબાઈલ કોમ્પ્યુટર, ટીવી સામે બેસી રહેવાના કારણે શારીરિક મન ઘટ ઘટ્યો અને પરિણામે ટૂળતા અને ડાયાબિટીસ જેવા રોગો વધી ગયા. રમતગમત માત્ર શરીર માટે જ નહીં પરંતુ મન માટે પણ ખૂબ જ ઉપયોગી છે ચિંતા, તણાવ અને હા હ હતા હ હતાશા ઘટાડ છે. રમત રમવાથી આત્મવિશ્વાસ વધે છે. એકાગ્રતા સુધારે છે અને જીવનમાં હકારાત્મક વિચારના વિદ્યાર્થી માટે માટે રમત ગમત વિશેષ મહત્વ છે, અને નિયમ તો રમત રમ રમવાની અભ્યાસમાં વધે છે. યાદ શક્તિ મજબૂત બને છે શિક શિક્ષ અને સમય પાલન નેતૃત્ સહકાર અને ટીમ ભાવના જેવા જેવા ગ ગુણાઓ. વિકાસ થાય છે.
હા બિલકુલ સાચી વાત રમત ગમત શરીર ને સ્ફૂર્તિ વાન બનાવે છે. હૃદય મજબૂત બને છે, સ્નાયુઓનો વિકાસ થાય છે. આ શરીરની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ગમત ગમત માત્ર શરીર માટે ન પરંતુ મનને પણ ખુ શાંતિ અને ખુબ જ ફાયદાકારક રાખે છે. રમત ગમત રમવા થી તણાવ ઓછું થાય છે. મન પ્રસન્ન રહે છે, અને આત્મવિશ્વાસ વધે છે. જે વ્યક્તિ નિયમિતતે રમત ગમત કરે છે વધુ ઉત્સાહ પોતાનું કાર્ય કરી શકે છે. સમયસર મેદાને આપણને રમત ગમત ઘણી બધી તા પણ શીખવે છે, જેમ કે સમયસર મેદાને પહોંચવ નિયમો ન પાલન કરવું અને મહેનત કરવી. આ બધા ગુણ રમત ગમત દ્વારા વિકસે છે. આ ગુણો જીવનમાં પણ સફળ સફળતા મેળવવાનું ખુબજ મદદરૂપ થાય છે. શાળાઓમાં રમત ગમતને વિશે મહત્વ આપવામાં આવે છે. ક્રિકેટ કબ્ડી ખોખો દોડ વોલીબોલ ઘણી રમતો દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય છે. આ રમતમાં ભાગ લેવાથી મબૂત બને છે. રમત ગમત આપણને જીત અને હાર બંને સ્વીકારારવાને શીખવાડે છે, દરેક વખત
હા તમારી વાત સાચી છે કે રમત ગમત રમવાથી ખુબ જ સારા થાય છે, અને જેના લીધે તંદુરસ્તી ખુબ જ વધે છે. અ જો તમે રમત ગમત ન રમશો તો તમે અ મન ચિંતા માં રહે છે અને રમત ગમત રમવાથી ફાા ના લીધે આપણને હાર અને જીતની ભાવનાઓ વ્યસ્ત થાય છે, અને જેના લીધે આપણે મન સારું રહે છે તંદુરસ્ત રહે છે. અને આપણને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે છે અજીત તો હાર મળ્યા જ કરશે પણ આપણે શરીર સ્વસ્થ રહેવું તો જ આપણને સાચી પેલું મળશે એવું કહેવામાં આવશે જો આપણે શરીર ને સ્વસ્થ ના રાખશ તો આપને તે તંદુરસ્તી સારી ન મળે અને જેના કારણે આપણે અ પેલું ન થાય તમારે શું માનુ
હા બલકુલ સાહેબ આ લલા સાહેબમાંડો આહાર પૌષ્ટિક આહાર શરીર ને ખુબ જ જરૂરી છે. સાથે સાથે કસરત અને રમત ગમત જીવનને વધુ સક્રિય બનાવે છે પણ મને તો એવું લાગે છે. કે રમત ગમત રમીએ એજ આપડી કસરત છે. એના દ્વારા આપડે જો. ડેલી આપડે રમવા જઈએ તો આપડણે કસરત કરવાની પણ જરૂર પડતી નથી એવું મને લાગે છે. આજ ઘણા ખેલાડીઓ પોતાની મહેનત અને લાગણી થી દેશનું નામ તેમના જીવન માંથી આપણે સિસ્થ. સમર્પણ અને સતત મહેનત કરવાની પ્રેરણા મેળવી મેળવીએ છીએ. રમત ગમત વ્યક્તિના નેતૃત્વ સહકાર અને આત્મવિશ્વાસ જેવા. જે લોકોને એવું. રમત ગમત કરે છે તેઓ જીવનના પડકારો અને વધુ શારીરિક રીતે સામનો કરી શકે છે. રમત ગમત તંદુરસ્તી એકબીજા ના પૂરક છે. જો આપણે રોજ થોડા સમય રમત ગમત માટે કાઢિશતા આપણું જીવન વધુ સ્વસ્થ અને ખુશ અને સફળ બની શકશે.
હા તમારી વાત સાચી છે કે રમત ગમત રમવાથી આપણને ઘણી બધી અ તકલીફો દૂર થાય છે જેમ કે હળડોઈ ના રોગ કે અન્ય રોગ રમત રમત રમવા જોઈએ અને જેના લીધે આપણું મન સ્વસ્થ રહે. અને આપણે એ પણ સ્વસ્થ રહે અ. આપણે સ્વસ્થ રહવુ તો બીજા પણ સ્વસ્થ રહેશે ચાલો આપણે બીજી વાર મલશુ.
હા.